હ, અવાજ આવશે હા, તો નમસ્કાર આજે છેને. આપણે અમદાવાદ શહેરની જે પ્રસિદ્ધ વાનગીઓ છે ને એના વિશે ચર્ચા કરીશું
ઓ બરાબર અમદાવાદ
અમદાવાદ તો છે ને ગુજરાતનું એક મોટું અને જાણીતું શહેર છે
હા
અને આ શહેર જેટલું પ્રસિદ્ધ છે ને એટલી જ તેની વાનગીઓ પણ પ્રસિદ્ધ છે હલો હા
હા અમદાવાદમાં દરેક ઉમર ના લોકો માટે ઘણી ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ મળે
એ તો છે જ અને કેવું કે અ સવાર થી લઈને રાત સુધી છે ને અલગ અલગ પ્રકાર નું જમવાનું પણ જોવા મળે અને સવારે ઘણા લોકો છે ને ફાફડા અને જલેબી નો સ્વાદ માણતા હોય તો ફાફડા છે ને ચણા ના લોટ માંથી બનાવવામાં આવે છે તો તે છે ને તે સાથે કઢી અને મરચાં પણ આપવામાં આવે છે ત્યાં તો હા અને ફાફડા અને જલેબી ની જોડી ઘણી પ્રસિદ્ધ છે આ વાનગી તહેવાર ના દિવસોમાં વધારે જોવા મળે છે પણ ઘણા લોકો તો રોજ પણ આ વાનગીનો આનંદ લે છે જ હા ખમણ નરમ અને હલકા સ્વાદ નું હોય છે તેના ઉપર ઉપર રઈ મરચા અને કોથમીર નાખવામાં આવે છે અને સેવ પણ ઉપર નાખવામાં આવે છે અને આ વાનગી છે ને નાના મોટા બધાને ગમે તેવી જ હોય છે
ઢોકલા પણ ગુજરાતની ઓલખ છે
હા ડો
ઢોકળા પણ ગુજરાતી
અને એ તો બો જ પ્રસિદ્ધ છે ગુજરાતમાં તો ઢોકળા તો અને કેવું છે કે
બરાબર હર હલકા અને સરલ હોય છે તેમાં લિંબુ નો
હા એ તો છે જ કે તેમાં લીંબુનો સ્વાદ એટલે સરસ લાગે ને ખાંડવી પણ અમદાવાદની લોક પ્રિય વાનગી છે ખાંડવી પતલી પતલી અને આમ આમ કેવી હોય કે વળેલી હોય હોય એટલે તેમાં રઈ અને તલનો વઘાર કરવામાં આવે જ છે
હા
હા એ તો છે જ અને કેવું કે ગાંઠિયા પણ ઘણા લો કા ને ગમે છે ગાંઠિયા સાથે મરચા અને પપૈયા નું અથાણું પણ મળે છે અને અમદા વાદમાં મસ્કા બંન પણ બો પ્રસિદ્ધ છે ગરમ બંન માં મસ્કા લગાડવામાં આવે છે હા અને ઘણી જગ્યાએ તો સવારે લોકા આ જમતા જોવા મળે છે આપણને હા એ તો છે ને તેમાં ઉસડ ઉપર ઘણી સેવ નાખવામાં આવે અને લીંબુ અને ડુંગળી સાથે તેનો સ્વાદ વધી જાય છે હા દાબેલી પણ અમદાવાદમાં ઘણી મળે છે તેમાં બ બટાકાનો મસાલો ભરવામાં આવે છે અને દાબેલીમાં તો સિંગદાણા અને દાડમ પણ હોય છે
હમ ચટની
હા અને સેન્ડવીચ પણ ઘણા પ્રકારની મળે છે વેજીટેબલ સેન્ડવીચ ઘણું લોકપ્રિય છે ચીઝ સેન્ડવીચ પણ ઘણા લોકોને પસંદ છે. ત્યાં તો હા, પાણીપુરી ની વાત પણ જરૂરી છે. પાણીપુરી નાના મોટા બ બધાને જ ગમે છે. તેમા તીખું પાણી અને મીઠું પાણી બંને હોય છે હ, અને ભેલ પણ ઘણી જગ્યા એ મળે છે. તેમા સેવ મમરા અને ચટ ની હોય છે, અને રગડા પેટીસ પણ ઘણી પ્રસિદ્ધ છે. ત્યાં હ, અને ઉપર ડુગળી સેવ અને ચટની મૂકવામાં આવે છે, એટલે સ સ્વાદમાં મીઠુ તીખુ, અને ખાટુ બધું મળી જાય છે હ, મખન સાથે ગરમ પાવ આપવામાં આવે છે. અને ભાજી મા છેને, ઘણા શાકભાજી પણ હોય અને લીંબુ નો રસ છેને, તેના સ્વાદ ને વધારે સર સ બનાવે છે હ, પણ પારંપરિક ગુજરાતી વાનગીઓને અલગ જ ઓળખ છે. કે ખિ ચુ પણ ઘણી જગ્યાએ, મળે છે. ખિ ચુ પર તેલ અને મરચાં નો પાવડર નાખવામાં આવે છે, અને આ વાનગી ગરમ હોય. ત્યારે વધારે સારી લાગે છે હ, અને બહાર થી કરકરા અને અંદર થી નરમ હોય છે ચટની સાથે તેનો સ્વાદ વધી જાય છે, આઈસ્ક્રીમ અને કુલ્ફી પણ ઘણા લોકોને ગમે છે, ઉનાળામાં તેની માંગ વધારે હોય છે હ, તેમાં દૂધ સેવ અને આઈસ્ક્રીમ હોય છે. અમદાવાદ ની મી થાઈ પણ પ્રસિદ્ધ છે, મોહનઠાળ સુખડી અને બાસુંદી ઘણી જાણીતી છે હ, તે ઠંડુ અને મીઠું હોય છે
અમદાવાદ માં
હ, લોકો પરિવાર સાથે જમવા આવે છે. વિવિધ રાજ્યોની વાનગીઓ પણ મળે છે, પણ ગુજરાતી વાનગીઓનું સ્થાન તો અલગ જ હોય, છે અને સારી સફાઈ હોય, તો જમવાનું વધુ સારુ લાગે સારુ ગુણવ તા વાળા પદાર્થો વાપરવામાં આવે તો સ્વાદ પણ વધે છે, અને તાજું જમવાનું હંમેશા બધુ જ સારુ, હોય છે. હા, અને દરેક વાનગી ની ઓળખ હોય છે, કોઈ વાનગી મી ઠી હોય, કોઈ વાનગી તીખી અને કોઈ વાનગી ખાટી હોય. . અને આ કારણે, અમદાવાદનુ જમવાનુ ઘણા લોકોને યાદ રહે છે. કે વિદેશથી આવેલા લોકો, પણ આ વાનગીઓ જોવામાં અને ચાખવામાં રસ દેખાડે છે.
ખોરાક, એક સંસ્કૃતિ
અને અમદાવાદની વાનગીઓ આ સસ્કૃતિને સુંદર રીતે દર્શાવે છે. વિવિધ સ્વાદ અને વિવિધ વાનગીઓ, અમદાવાદ ને ખાસ બનાવે છે.
આજે, આપડે અમદાવાદ ની ઘણી પ્રસિદ્ધ વાનગીઓ વિશે માહિતી, મેળવી આ બધી વાનગીઓ, આ બધી વાનગીઓ અ શહરની ઓળખ શહેરની ઓળખણ વધારે મજબૂત બનાવે છે.
હજુ, ઘણી રસપ્રદ માહિતી બાકી છે. તો જોઈએ ને તો અમદાવાદમાં સવાર બપોર અને રાત માટે અલગ ઘણ, વાનગીઓ મળે છે.
હા, દરેક, દરેક સમય અનુસાર જમવાની
અને કેવુ કે સવારે હલકા, નાસ્તાની પરપરા ઘણી જોવા મળે. ખમણ ઢોકળા, અને ગાંઠિયા તેના આમ સારા ઉદાહરણ છે, બપોરમાં કેવું જ જમવામા રોટલી, શાક, દાળન, ભાત હોય એમ સાથે છાસ, પણ ઘણી જગ્યાએ આપવામાં આવે છે.
હા, એ વાત બરાબર ચ
હા, અને તે જમવાનું વધુ સરળ બનાવે છે. ગુજરાતી થાળી પણ ઘણી જાણીતી છે. તેમા ઘણી નાની મોટી વાનગી, સાથે મળે ને એટલે જોઓ રોટલી, પુરી, શાક પણ દાળ તેમા હોય, છે. એટલે, ભાત અને કડી પણ તેનો ભાગ હોય છે. જ
હા, અથાણું અને પાપડ પણ સાથે મૂકવામા આવે છે.
અથવા શીખણ પણ ઘણી વાર હોય જ છે.
અમદાવાદ
હા, ફરસાણ એટલે કેવુ કે જમતા પહેલા લેવાથી. સ્વાદિષ્ટ વાનગી તેમા ખમણ પાત્રા અને સમોસા પણ હોય, શકે અને પાત્રી અરબીના પણ આમ માંથી બનાવામાં આવે છે.
હા, તેમા મસાલા લગાડીને અ વલી
હા, અને લીલવા કચોરી પણ ઘણી પ્રસિદ્ધ છે. તેમા લીલવાનો સ્વાદ ઘણો સરસ લાગે કચોરી બહારથી કકરી હોય, છે. અને અંદરથી મસાલો તેને સ્વાદિષ્ટ બનાવે છે.
હજ્યા પણ વરસાદ ના દિવસો
હા, અને બટાકા મરચા અને ડુંગળીના ભજીયા ઘણા જાણીતા છે. ગરમ ચા સાથે, ભજી સરસ લાગ્યા અને આ જોડી ઘણા લોકોને ગમે છે. મેથીના ગોટા પણ ગુજરાતની એક ઓળખ છે. તે, નરમ અને સ્વાદિષ્ટ હોય છે. . હા, ખજૂર અને આંમળા ની ચટણી પણ વપરાય જ છે. લીલી ચટણી પણ ઘણી લોકપ્રિય અને, તેમા કવુ કે કોથમીર અને મરચાનો ઉપયોગ થાય છે. હા, લસ્સી અને મિલ્કશેેક પણ ઘણા લોકો લે છે. બદામ દૂધ પ્રસિદ્ધ છે, અને તેમાં બદામ અને કેસર નો સ્વાદ હોય છે, અને ઉનાળામાં શરબત પણ ઘણું પીવામાં આવે છે. હા, અને શેરડીનોો રસ પણ ઘણી જગ્યાએ મળે છે. તે તાજો હોય છે. તો વધુ સરસ લાગે છે, અને મકાઈ પણ રસ્તા ઉપર મળે જ છે. એટલે કેવું કે લીંબુ અને મસા સાથે તેનો સ્વાદ વધી જાય છે. . હા, અને આ ઓછા ખર્ચામાં મળી શકે છે. અને ફ્રૂટ ડીશ પણ હવે, તો ઘણી જગ્યાએ મળ મળે છે.
તજા, ફલ તાજા ફલો સ્સ્થ્ય સ્વાસ્થ્ય માટે સારા ગણાય છે.
એક ભાગ બની રહ્યો છે, કે તેમાં કાકડી ટામેટા અને ગાજર હોય, છે. અને ઘણી જગ્યા છે ને ઘર જેવુ જમવાનું પણ મળે છે, સરળ અને પોષક ભોજન ઘણા લોકો પસંદ કરે કે કે કાઠિયાવાડુ જમવાનુ પણ અમદાદમાં તો ઘણું મળે જ છે. હા, અને આપડે આવું અમદાવાદની જેટલી પણ વાત કરીએ ને એટલી ઓછી છે. કારણ કે એમાં તો ખાવાનું પચશે જ નહી, આપડે ફરી ચોક્કસ વાત પરેશાન કર હા.
હ, ઓકે ફરી વાત કરીશ.